હેલો હા અવાજ આવે છે, કમ્પ્લીટ હા. હા બોલ.
શું કરે છે?
બસ કઈ નહી જમીન બેઠી છું, તું શું કરું છું?
બસ આ. હ એક્ઝામ નુ લાઈન બેઠો તો.
ઓકે ઇન્ટરનલ એક્ ઝામ.
હા. ઇન્ટરનલ છે ને. આવતી કાલથી છે.
ઓકે બરોબર થઈ ગઈ પ્રિપ રેશન.
નહી આ બસ પેલું પેજ જ ખોલીને બેઠો છુ.
ઓકે.
હમ્મ.
હમ્મ.
હા.
હમ્મ. હા થઇ ગઈ મારે તો.
તારે તો એક્ઝામ પતી ગઈ એશે છે ને.
હા પતિ જ ગઈ ને મારે એક્ઝામ. ઇન્ટરનલ પતી ગઈ.
અચ્છા તો તું યુનિવર્સિટીની તૈયારી કરે છે.
યુનિવર્સિટીની તો હજુ વાર છે તૈયારી કરવાની. અઠવાડિયું બાકી છે હજુ તો એક્ઝામ ને. આ વેન્સ ડે જાય ને એવો આવતો વેનેસ ડે.
કઈ તારીખ.
ફસ્ટ એપ્રિલ થી છે એક્સટર્નલ.
બે હજાર પચીસ.
છવ્વીસ
છવ્વીસ
હમ્મ
બરોબર
હમ્મ
જમી લીધું
હા જમેી લીધું હ કે બહાર હતો તું
હા તે ફોન કરિયો તારે હુ બહાર હતો
હા ફ્રી નોતો ને એટલે
હમ્મહમ્મ આજે આખો દિવસ બહ જ
હ હા લાગે એવું ચાર દિવસની રજા હતી ને પણ આમ ફટાફટ ચાર દિવસ બીજા બીજા જ કામમાં નીકળી જાય છે રજા તો
હમ્મ ને ટાઈમ ક્યારે અમ નીકળી જાય છે ખ્યાલ જ નહી રહેતો
હા
હમ્મ
આખો દિવસ બીજા બ કામમાં જતો રહેે
હમ્મ શું કરે છે હ તારો ભાઈ
એ રહ્યો મારો ભાઈ હમણાં જ બહાર થી આવ્યો એ બિ તારી જેમ
અચ્છા
હમ્મ
અચ્છા
બરોબર કર જે પ્રિપરેશન જે આઈએમપી મોકલ્યા હોય એ તે બધા એકવાર પ્રોપર જોઈને જજે કેમ કે એ આઈએમપી ના એમાંથી જ આવશે મોસ્ટલી તો
હા એટલે એજ બધું ખોલીને બેઠો છું
હા અને પાછું બે પેપર સડીને છે ને
હા હા
શું લાગે છે એમસીક્યુ એમસી કે્યુઝ આપ આપસે કેની આપે
વીસ માર્ક્સ નું પેપર છે ને તો અમારે ત્રીસ નું હતું તો અમને દસ માર્ક્સ ના એમસીક્યુ અને દસ દસ માર્ક્સ ના બે ક્વેશ્ચન એ રીતે ત્રીસ માર્ક્સનું પૂછ્યું હતું હવે તમારે વીસ માર્ક્સમાં બે ક્વેશચન મૂકે છે કે એમ સી ક્યુ એ ખબર નહી કદાચ તો એમસીક્યુ કાઢી જ નાખે ગિયા હશે
હા મને એવું તો લાગે છે પણ જે લાસ્ટ બેચમાં જઈને આવું ઇસ્યુ થયું હતું. ફરીથી જેણે એક્ઝામ આપી હતી ને, એને એકવાર તું પૂછી લેજે. પૂછજે ને.
હા. પૂછું તો પૂછી તો લઉં જ અત્યારે એને તો વાંધો નથી પણ એક છે ફ્રેન્ડ અમારા ક્લાસમેંટ છે એનસીસી ક્રેડિટ હતી તો એને એક બે પેપ આપવાના થયા હતા એના લીધે કેમ કે એ લોકોને કેમ્પ હતો ને, તો એરિયર આપવાની થઈ તી. તો એને ખબર હશે. પણ હવે અત્યારે સ્ટીલ સાડા અગિયાર એ કોઈક જાગતું ના જાગતું હોય.
હમ હા એ પણ છે. પણ કઈ નહી તું એટલીસ્ટ મેસે ડ્રોપ કરદે જે.
હા મેસેજ કરી દઈશ અને, હા હા આપી દઇસ. સવાર સુધી તો
હમ.
કદાચ તો નીકળી જ ગ્યા હશે મને ખ્યાલ છે ત્યાં સુધી નાઈન્ટી પર્સન્ટ તો એમ સી ક્યુ નહી જ હોય દસ દસ માર્ક્સના બે ક્વેશચન જ હશે, યુનિટ વન અને યુનિટ ટુમાંથી. કેમ કે કાલનું જે પેપર છે ને ઈઝીલી, કરી દેશે એમ. તો એરિયર વાળા છે એટલે કરી જ દેઈ. હં ના ના કરી જ દેશે. કાલનું જે પેપર હા, ઓ બે જે સબ્જેક્ટ છે ને ઓ ઓ પી ને ઓ એસ, એ બંને બંનેઉ હાર્ડ સબ્જેક્ટ છે, અને બંને ના ક્રેડિટ ચાર ચાર છે. બંને હાર્ડ છે અને એના ક્રેડિટ બી ચાર ચાર છે. તો ઈન્ટરનલમાં ચાર માંથી બે બે પૂછાય યુનિટ, તો અવે એક યુનિટનો એક ક્વેશન હોય દસ માર્ક્સનો બીજા યુનિટનો બીજો હોય, એટલે એમ સી ક્યુ તો હશે જ નહીં, એવું તો શ્યોર માની જ લેવાનું. અને એક એક બંને યુનિટમાંથી એક એક ક્વેશ્ચન હશે દસ દસ માર્ક્સનો.
હ. અને લાસ્ટમાં તમને એમ સી ક્યુ હા બોલ.
શું, ના ના બોલ તું.
નહી નહી તો બોલતે થે ને કે એમાં ભી
હા, એટલે એમાં બી છે ને જે ઓ પી સબ્જેક્ટ છે ને, એ એમાં સે કંડ કે ફર્સ્ટ યુનિટમાં ઈન્હેરિટન, સેકન્ડમાં આવે છે કદાચ, ઈન્હેરિટન્સ આવે છે, આખું અ શું કહેવાય, ડાયાગ્રામ ને એ રીતે. ડાયાગ્રામ તો એકદમ ઈઝી જ છે, બોક્સ માં દોરવાના છે. એટલે એ આમ જલ્દી થી યાદ રહી જશે. અને એક વિષ જેન ઈન્હેરિટન્સ અને સ્ટ્રક કન્સ્ટ્રક્ટર. આ બે પોઈન્ટ એવા હતા કે જે, આખા લેક્ચર, અરે શું કેહેવાય આખા સેમિસ્ટરમાં મેડમે એજ કહે કહે કર્યું છે કે આ પૂછાશે, આ પૂછાશે, અને હા, અને ઇન્હેરિટન્સ પૂછાતો બી ખરો, આમ જે હમણાં ઈન્ટરનલ ગઈ ને, વીક પેલા એ ઇન્ટરનલમાં પૂછે. તો ઇન્હેરિટન્સ. એટલે ચાન્સીસ કરાય એ બંને એમાં ગમે તે એક પૂછી લે કાલે
બરોબર તને શું લાગે છે આજે લાસ્ટ ટાઈમ જે ક્વેશ્ચન પેપર હતું એ સેમ આવી શકે છે.
એ સેમ એવું ખબર નહીં હવે એવો મને અંદાજો નહી આવતો કે આવી શકશે કે નહી
હમ કેમ કે આવતું હોય તો એમાંથી ચાલને તો આ ઇનહેેરિટન કહે છે એ એ કે કરે દું
હા અને ઈઝી છે એ થોડું
ઇઝી છે
એના એ સબ્જેક્ટમાં પહેલા યુનિટમાં છે સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ કરીને છે આખું એનું સ્ટ્રકચર છે છ કે એવા સ્ટેપ હશે એના પાંચ છ સ્ટેપ નું સ્ટ્રક્ચર છે ઇઝી દોરવાવામાં એટલે બે ત્ર જોને બે ત્રણ ડેફિનેશન લખવું મતલબ બનાઈ બનાવીને બી જાવાની ની ડેફિનેશન લખું પછી એનું જે શું કેવાય ડેવલપ કર્યું હોય કોલ આવે છે જેનો જેને ડેવલપ કર્યું છે જે શું કેવાય જે યરમાં ડેવલપ કર્યું છે એ બધું બે ત્રણ લાઈન લખી દવા એની અને નીચે એક જાવાના એડિટરનું એઝામ્પલ લખ કે જાવાની જવાનો પ્રોગ્રામ આટલી આટલી એપ્લિકેશન આટલા સોફ્ટવેરમાં રન થાય છે એમ એના એઝામ્પલ કરીને લખું તો એકાદ પેઝ તો એમાં જ ભરાઈ જાય આરામથી અને એક સ્ટ્રકચર પાછ થડ દોરી દઉ ઇઝી સ્ટેપ યાદ રાખીને તો કમ સે કમ ચાર પાંચ માર્ક્સ તો એમાંથી આપી જ દે એ લોકો ડેફિનેશન અને સ્ટ્રક્ચર હોય ને તો પાંચ માર્ક્સ તો આપી જ દે દસ માર્કસ
ચાલ પાંચસો ત્યાં જ સિક્યોર થઈ જાય હવે પાસ થવા કેટલા જોઈએ
વીસ માંથી પાસ થવા નવ કે એવા સમથિંગ જોઈતા હશે
સાથે થઈ જવાતો હશે તે દ્રષ્ટ
હા સાત નવ સાત આઠ ની ગણતરી રાખવાની
છ પોઈન્ટ થશે એટલે સાત
હમ્મ
ની પડે તો સારા માર્ક્સ લાવ આવના છે
આઈ જાય આઈ જાય આરામથી
અજુ ટાઈમ અ ઘણો છે આપડી જોડે
હા અને બે ક્વેશન થઈને તો આ આવી જ જાય માર્ક્સ આરામથી
હમ્મ તો તારી તૈયારી બહ સારી લાગે છે
અમ ના તો આ પેપર ગયું ને એના પરથી કહુ છું કે આવી આવી રીતના લખી શકાય એમ તો માર્ક્સ તો આપણેે કે વુ પચીસ પચીસ માર્ક્સ ના પેપર હોય અને પચીસ ત્રીસ મેક્સ ટુ મેક્સ પચાસ હોય પણ આપણા આપડી યુનિવર્સિટીમાં તો તો બી આ બહુ ઓછો સિલેબસ ને એવું રાખે રાક્યું છે બાકી તો બીજી યુનિવર્સિટીમાં ચૌદ ને બાર બાર પીડીએફ હોય છે એ લોકો કેમનું કવર કરતા હશે
એટલે તે કમ્પેર કરેલું છે
હા મેં બે અલગ અલગ યુનિવર્સિટી કમ્પેર કરી છે નડિયાદની બેસ્ટ યુનિવર્સિટી અને એસપીયુ બંને નો સિલેબસ કમ્પેર કર્યો છે
હ આપડી
એસપીયુ અને નડિયાદ ની ડીડીયુ હા નડિયાદ ની ડીડીયુ છે છે ને એ નો સિલેબસ અને એસપીયુ નો
પણ ડેડીિઓ તો ઘણી
બેસ્ટ છે પણ એનું જ્યાં બી સર્ટિફિકેટ હોય છે ને ત્યાં જોબ વાળા પ્રિફર કરે છે એ લોકોને
હા
પ્રાયોરિટી આપે છે એ લોકોને
અચ્છા સાંભળ સાંભળ મને એક ફોન આવે છે હું કરું થોડી હાર
સારું સારું હા
ઓકે ઓકે ઓકે ઓકે બાય હા